હેલો
હેલો કેમ છો વાલી ઘણા લાંબા સમય પછી મારો સંપર્ક કર્યો
અરે હું તો એકદમ મજામાં છું. તું કેમ છે યાર જોને હું થોડીક કામમાં વ્યસ્ત હતી. એટલે હું તને કઈ કોલ લઈ નથી કરી શકતી. તું કેમ છે તું કેમ છે એ બોલને તારા ઘરે તો બધા મજામાં છે ને
બસ અલ્મદુલ્લા અહીં બધું ખુબ જ સરસ ચાલી રહ્યું છે. તારી બહુ યાદ આવતી હતી આજે રજા હતી એ એટલે મેં વિચાર્યું કે તારી સાથે નિરાતે બેસીને લાંબી વાતો કરું
હા ય બહુ સારું કર્યું વાતો કરવા માટે તો આજનો દિવસ એકદમ બેસ્ટ જ છે જો હવે તો તને ખબર છેને કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો ડિસેમ્બર શરૂ થાય એટલે તો આપડે નાતાલ નો તહેવાર એટલે ક્રિસમસ બસ આવવાની તૈયારી જ છે. તો તારે પણ તૈયારી ચાલતી હશે ને મારે તો થોડી ઘણી તૈયારી ચાલે તારે શું તૈયારી ચાલે?
અરે હા નાતાલ ની તો અલગ જ મજા હોય છે શિયાળાની ગુલાબી ઠંડી અને બજારોમાં અત્યારથીને જ રોનક જોવા મળે છે. ગઈ કાલે જ હું બજ ગયો હતો ત્યાં બધે સાતા કલોઝ ના માસ્ક ટાસ્ક અને બસની ભી સજાવેલ જોઈને બહુ ખુશી થઈ.
હા એકદમ સાચી વાત છે. મને પણ નાતાલની જમઝમાટ અને ઉજવણી તો બહુ જ ગમે છે ખાસ કરીને અ પ્લમ, કેક અને પેસ્ટી તે આ વખતે ઘરે કેક બનાવાનું મે વિચ વિચાર્યું કે બહારથી ને બેકરીમાં લાવાનું વિચાર્યું તારા મમ્મી તો બહુ મસ્ત કેક બનાવે હે કા? તો તું શું આ વખતે તારા ઘરના જ કેક રાખીશ કે તારા મમ્મ બહારથી ને ઓર્ડર કરીશ?
આ વખતે તો મેં નક્કી કર્યું છે કે હું જાતે જ ઘરે કેક બનાવીશ. ગયા વર્ષે તે મને જે ડ્રાયફ્રૂટ અને પ્લમકેક ની રેસીપી આપી હતી. આપી હતી ને હું તેજ વાપર વાપરવાનો છું. હ
અરે વાહ! ખુબ સરસ કેવાય એ ડેકોરેશન તું કરીશ અને તું પણ કેક ત બનાવાનો છો ઈતો બહુ સારું કેહેવાય. યાર મને તો કેક બનાવતા આવડતું જ નથી. જો તો તું કેક બનાવ તો આ વખતે જયારે બનાવ એ ટાઈમે તો મને પણ બોલાવ જેને મારે પણ કેક બનાવતા શીખવું છે. મારા ભાઈને તો કેક બઉ જ ભાવે છે. અને તું એ તો કે આ વખતે ડેકોરેશન માટે તારી શું પ્લાનિંગ છે?
અમે એક નાનકડું સુંદર ક્રિસમસ ટ્રી લાવ્યા છીએ. તેને કલરફુલ લાઈટસ નાના નાના બેલ્સ, ઘરઘંટી અને દીપ બોકમાં બોક્સમાંથી સજાવીશું પણ સાચું કહે તો તું આ વખતે નાતાલ પર મળે મને મળવા આવવાની છે કે નહી?
અરે હા ચોક્કસ હું તો ત્યાં આવવાનો જ પ્લાન કરી રહી છું આપણે બધાં અ ફ્રેન્ડ ક્યારના મળ્યા નથી તો આ વખતે ભેગા મળીશું આ વખ તે આપણેે હે ને એમ એક સિક્રેટ તે શાંતા ગેમ રમીશું. તો કેવું રહીશે બઉ મજા આવશે.
અરે વાહ! અરે વાહ! આ આઈડિયા તો એકદમ મસ્ત છે. કોને કોની તરફથી કઈ ગિફ્ટ મળશે એજ વિચારવા માં કેટલો રોમાંચ છે.
હા બિલકુલ. અને જો હું તારા માટે એક બહુ મસ્ત સરસ મજાની ભેટ લાવીશ. પણ એ સપ્રાઈઝ જો હું તને અત્યારે નહી કઉં જો હું તને અતારે કહી દઈશ તો ઈ સપ્રાઈઝ જ નહી રે એટલે હું જયારે આવીશને એ ટાઈમે તારા માટ ટે લઈને આવીશ બરાબર.
અરે તે તો અત્યારથીને જ મારી ઉત્સુકતા વધારી દીધી. પણ સાચું કઉં તો તું આવીશને એજ મારા માટે મોટી ભેટ હશે.
હા યાર તું પણ હંમેશા આવું મીઠું મીઠું જ બોલે છે હું જયારે તારી સાથે વાત કરું ત્યારે તું મને તારી વાતમાં જ ફસાઈ લેસ. અને હા એક વાત કરતા તો હું ભૂલી ગઈ કે આપણેે હેને શહેરની લાઈટિંગ જોવા જઈશું? અને ખાસ કરીને હેને ચર્ચની મુલાકાત પણ લઈસુ નાતાલની રાત્રે જે શાંતિ અને રોનક હોય છે તે અદભુત હોય છે. તું ઓલી વખ તે ખબર હે અમ અમારા ઘરે આયો તો ત્યારે હું ત પણ તને ચર્ચ પર લઈ ગઈ હતી. પણ આ વખતે હે ને હું તારા સાથે આવીશ તું પણ મને ચર્ચ પણ લઈ જજે
પાકું પાકું આપડ ચર્ચ પર પણ જઈશું. અને આપડે બહાર જમવા પણ જઈશું પણ હા તું આવે એટલે મને અગાઉથી જ જાણ કરજે જેથી હું તારા માટે સમય કાઢી શકું
હા પાકુ હું મારી ટ્રાવેલ ની ટિકિટ હ ને બુક કરાવી દઉં એટલે તને જાણ કરીશ અને ચિંતા ન કર હું તને મારી ટિકટની વિગત પણ શેર કરી દઈશ અને એ બધું પણ કરી દઈશ અને લગભગ એક કલાક થવા અ આવ્યો એટલે પછી મને એમ થયું કે લાઈને હું પણ હને પલી કોઈ સાથે આપડી ઓટીપી સેડ ના થઈ છે એટલે હું એ પણ ખાસ સુરક્ષ ા નું ધ્યાન રાખું છું.
સાચી વાત છે તારી સાથે વાતો કરવાનો કંટાળો ક્યારેય નથી આવતો સમય ક્યાં પસાર થઈ જાય છે. એ ખબર જ નથી પડતી પણ હવે મારું થોડુંક ઘરનું કામ બાકી છે. તો ઘરનુંું પાામજી થોડુંક બાકી છે પણ તો પણ આપણે તને ખબર છે કે ક્રિસમસ શેના માટે મનાવવામાં આવે છે એની જાણકારી છે તારી પાસે
ના યાર મને થોડી ઘણી જ માહિતી હ પણ પૂરી માહિતી નથી યાર તે સાચી વાત કીધી તારે તો શું ઘરનું કામ બાકી જો હોય ને કેમકે તું ઓફિસે થી ના આવ પછી ઘરે પણ ઓફિસ નું કામ કરે છે એટલે બાકી જોઈ કા
હ હા બરાબર છે નાતાલ નો ઇતિહાસ અને મહત્વની તને ખબર છે હું તને જણાવું ક્રિશ્ચન માન્ય કનું છે ક્રિશ્ચન માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ના પુત્ર ઈસુ ખ્રિસ્તી નો જન્મ થયો હતો. તેમનો જન્મ બે થલમાં એક ગૌશાળામાં થયો હતો ઈસુએ દુનિયાને પ્રેમ દિયા કમા અને ભાઈચારો પાઠ ભણાવ્યો તેમના આજ પાવન સંદેશને યાદ કરવા માટે લોકો આ દિવસને ઉત્સવ તરીકે ઉજવે છે.
હા એ મ તારી સાચી હ કે નાતાલ નો પર્વ મને તો બસ એટલી જ માહિતી હતી કે નાતાલ હેને પચીસ ડિસેમ્બરે જ ઉજવવામાં આવે છે. અને એટલું કે આ દિવસ છે ને ઈસુ ખ્રિસ્તી ના જન્મ દિવસ તરીકે ઉજ પણ સારું કર્યું તે મને આટલી માહિતી આપી તો અને તું આ વખતે હેને નાતાલમાં હેને નાના છોકરા માટે કપડાં પણ લે ચ આવ છેે. અમારે ત્યાં તો બઉ મસ્ત સાંતા ના કપડા મળે છે લાલ કલર ના સાથે ટોપીને એવું મળે છે તમારે મળે છે.
હા અમારે પણ મડે છે કપડાંઓ મળે છે ટોફી પણ મળે છે પણ એક સરસ વાસ સરસ વાત તને કહું. નાતાલ શબ્દો છે ને જે નાતાલ શબ્દો એ લેટિન ભાષાના નેટેલ શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ જન્મ થાય. છે નાતાલની મુખ્ય પરંપરાઓ અને ઉજવણી વિશે તને હું વાત કરું ને તો ક્રિસમસ ટ્રીની સજા એ લોકો પોતાના ઘરમાં પાાઈન કે ઘેર ને લાઈટો ફુગ્ગા કે ચને ફરકતા તારાઓથી સજાવે છે, ઝાડની ટોચ પર એક મોટો તારો સ્ટાર મુકવામાં આવે છે જે ઈસુ ના જનમ સમય આકાશમાં આયલા છે. સાન્તા કોલ્ઝ બાળકો માટે આ તહેવાર ના તહેવારમાં સાન્તા ક્લૉઝ વિના અધુ રૂ છે, એવું માન આવે છે. કપડાં પહેરેલા અને સફેદ દાઢી વાળા સાન્તા ક્લૉઝ ક્રિસમસ ની રાતે આવે છે અને રાતોરાત બાળકો માટે સુંદર ભેટો અને ચોકલેટ મુક મુકી જાય છે.
હા એ વાત તો તે સરસ કરી પણ હું તને શું કેતી હતી. આ વખતે હેને હું છોકરાઓ માટે બઉ મસ્ત ચોકલેટ લાવવાની હો. ખાસ કરીને હેને અમારે ત્યાં મોલમાં બઉ મસ્ત ચોકલેટ મળે હે. તો આ વખતે હે ને તું ચોકલેટ ના લાવ તો પણ હું જ બધા બાળકો માટે હેને ચોકલેટ લેતા આવીશ. અને આપડે એકબીજાને આપશું બરાબર ને. તને કઈ ચોકલેટ ભાવે હે હું પણ તારા માટે લેતા આવુ.
મને તો કેડબરી બહુ ભાવે છે અને સ્ટ્રોબેરી અને એક વાત બીજી કઉ. કે ચર્ચમાં છેને પચીસ તારીખે જયારે ક્રિસ્ ક્રિસમસ હોય ને અત્યારે ચોવીસ ડિસેમ્બર ની મધ્ય રાત્રી એ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ શરૂ થાય છે. લોકો મીણબત્તીઓ પ્રગટાવે છે અને ઈસુ ના જન્મના. દીઠો એટલે કે પોરલ્સ ગાય છે. ભેટોની આપ લેવામ ખ્રિસ્ટન લોકોને આ દિવસે પોતાના મિત્ર અને સંબંધીઓને. બોલાવે છે એક બીજાને ભેટ આપે છે, કઇક કેક તથા અન્ય સ્વાદિષ્ટ વિનગી. સમદાવે ન મોટું કરાવે છે.
હા તે તો આ વાત એકદમ એ સાચી જ કરી કે નાતાલે પ્રેમ. અ અને શાંતિ અને ભાઈચારા નો સંદેશ પણ આપણને આપ છે આ તેહેવાર આપણને એકબીજાને મદદ કરવાની અને સારા કાર્યો કરવાની પરં પ્રેરણા આપે છે.
બંધ આ તહેવાર આપને શીખાવે છે કે ખુશીઓ વેચવાથી હંમેશા વધે છે.
હા એ તો તારી એકદમ સાચી વાત કઈ. કેમકે જયારે આપણે નાના બાળકોને ગિફ્ટ આપી ત્યારે બાળકોના અ અ બાળકોનું જે સ્મિત હોય એ આપડા મનને કેટલું ગમે.
હા બરાબર છે.
હા તો હેને તું એક કામ કરજે. તું હે ને ચોવીસ ડિસેમ્બર ની સાંજે મને હેને અ બસ સ્ટોપ પર લેવા આવજે મેં ટિકિટ બુક કરાઈ નાખી છે. તો હું ટાઈમસર પહોંચી જઈશ અને. ટાઈમ ને ટિકિટ ને એ બધું હું તને વોટ્સઅપ કરી દઈશ બરાબર.
કઈમ વાંધો નહી મને વોટ્સપ કરી દેજે અને હું તને. લેવા માટે આવી જઈશ.
હા ઠીક અ તો ઠીક છે ચલ બાય પછી આપડે વાત કરી.
એ